હાલો
શું કો છો?
કઈ નહી હા આ બીજા એક આવેલા હતા ને રૂમમાં એટલે જરાક.
હા હા મે કીધું કટ થઇ ગયા હશે કદાચ નેટવર્ક પ્રોબ્લેમ આવી ગયો હતો તમારે વરસાદના કારણે.
ના ના નેટવર્ક પ્રોબ્લેમ નઈ બીજી પ્રોબ્લેમ બઉ બધી
એ તમે કેતા હતા કે નદી એ જોવા ગયા તા કોણ કોણ જોવા ગયા તા?
હું ભાઈ અને એના ફ્રેન્ડ હતા બે ત્રણ.
હા હા અમને લાગ્યું કે તમે ક્યાંક ફરવા ગયા લાગો છો કારણ કે મેસેજ કર્યો તો મેસેજ તમે જોયો નહી એટલે તમે કદાચ મને ખબર છે કે રિચાર્જ કરાવતા નથ એટલે નેટ તો તમારે ચાલુ ના હોય વાઇફાઈ ઘરે હોય તો તમે તરત મેસેજ જોવાઈ જાય. એટલે અમને લાગ્યું કે મેસેજ પહોચતો હોય ની ને એટલે બાર હશે કા પછી લાઈટ બાઈટ જતી રહી હશે.
ના. ના ના એવું ના હતું એટલે બહાર ગયા હતા એ ફ્રેન્ડ જોડે. આમાં એમ શું છે કે અમારે અહિયા પાણી ભરાઈ જાય ને તો બોવ જલ્દી નીકળીએ નહી. આજે તો અમારે આગળ એકદમ કોરો હતો રસ્તો જરાય પણ પાણી ના હતું ટીપું પણ. વરસાદ તો ફૂલ હતો. બધું નીકળી ગયું એટલે પછી અમને થયું કે જયારે અમારા અહિયાં પાણી ભરાય છે. ત્યારે બીજા લોકો જોવા આવે છે તો બીજાને ત્યાં પાણી ભરાઈ ગયું તો અમારી ફરજ થાય ને જોવા જવાની.
હા એ વાત તમારી સાચી પણ ભાઈ એમાં ક્યાંક તણાઈ ના જાવ તમે પણ.
ના ના પાણી એટલું બધું એક દ ફ્રેન્ડની તો બાઈક જ બંધ થઈ ગઈ હવે એ અમને શું છે કે વચ્ચે રહે છે. ને અમારે બાજુ સિટીમાં આવવાનું હતું તો જ્યાં સિટીમાં આવવાનો રસ્તો બંધ થઈ ગયો હતો એ. તો એ કે કે ચાલો હું તમને સાથે સાથે આવું એટલે મૂકી દઉં. તો એ જોડે આવ્યો તો અમારી ઇલેક્ટ્રિક હતી એટલે એ તો પાણીમાં આવી ગઈ. પેલાની પેટ્રોલ વાળી હતી એટલે પાણી અંદર જરાક અંદર અડધી આવી એટલે બંધ થઈ ગય. અમે જોયું નઈ અમે જવા દીધી સીધી એટલે અમારી મતલબ નીકળી ગઈ. પછી એણે એણે રસ્તામાં ઉભેલો હતો એટલે પછી ભાઈ કે ચાલ પાછો પેલા ને હેલ્પ કરવા જવું પડશે તો અમે વળી પાછી પાણીમાં નાખીને બીજી બાજુ પાછી લઈ ગયો. અને પેલાની ગાડી કાઢી પાછી પાણીમાંથી
ઓહો કે જા
આગરથી ઊંચી એમ જ બધું બને બે જણા મતલબ ઘસેડીને લઈ ગયા. પછી આગળથી ઊંચી કરી એટલે સાયલેન્સર માંથી નળકાની જેમ પાણી નીકળ્યું. પછી ધીમે રહીને એકાદ બે મિનિટ રહીને પછી ચાલુ કરી એટલે થઈ ગઈ. થોડી વાર ચાલુ રાખીએ એટલે બધું પાણી મતલબ ગરમ થાય ને એટલે નીકળી જાય એમ.
હા એ વાત તો તમારી સાચી જ પણ આમાં મને ખબર છે ત્યાં સુધી કે સાઈલેન્સરમાં પાણી ત્યારે જાય કે એક્સિલેટર છૂટે જો આપડે એક્સિલેટર આપેલું ચાલુ ને ચાલુ રાખીએે ને તો અંદર પાણી ના જાય ને તો કશું થાય જ નહી એ ચાલુ ચાલ ગમે તે એટલા પાણી ન એવું કઈ હોય છે.
હા એવું હવે જ ને હવે અમારે અહિયાં સામે પાણી ભરાઈ ગયું હતું તો લગભગ મારે ઘૂંટણ સુધી પાણી હતું એટલે બે ફૂટ રસ્તાથી પાણી હતું સયલેન્સર તો માંડ અડધો દસ ઇંચ થી બાર ઇંચ ની વચ્ચે આવે. તો પણ બાઈક વાળા છે તે ફૂલ એકસીલેટર મારીને ત્યાંથી લઈ જતા હતા તો શું છે કે પાણીમાં ની કળી જાય એમ એકસીલેટરમાં પાણી ના જાય એટલે એવી રીતે કાઢવી- હવે આ ભાઈ જેની ગાડી હતી ને તે પોતે એકદમ હેવી છે હાથી જેવો. એટલે લગભગ એક એકસો ને ત્રીસ કિલો જેવું વજન છે ને હવે એવિએટર પેલી જે એક્સેસ કેવી કઈ હતી હોન્ડા ની હવે સ્કૂટી વજન લઈ લઈને કે કેટલું લે એટલે બિચારી. એક્સલેટર માર્યું તો પણ એ પછી ધીમે ધીમે જ જતી હતી. એમાં એમાં પાણી ઘુસી ગયું.
હા એ છે પછી લોડ વધારે પડે તો પછી કામ ના આવે. તો તમારે ઇલેક ઇલેક્ટ્રિકમાં વાંધો ના આવે ગમે તેટલા પા
ના ઇલેક્ટ્રિકમાં કશું નઈ અડધું અડધા પાણીમાં જતુ રે તો પણ કશું વાંધો ના અમે પેલા લઈ ગયા ને ત્યારે પણ અડધા પાણી માંથી લઈ ગયા જયારે આજુબાજુના બધા લોકો કેતા હતા કે પેટ્રોલ વાળી ગાડી બધી ઉભેલી હ તી એ લોકો પૂછતા હતા એ લોકોને ના પાડી જવાની અમે ઇલેક્ટ્રિક અમને તો સામેથી કીધું એ લોકો અરે તમે જવા દો તમને કશું નહીં થાય એટલે અમે અડધે અડધી ડૂબી ગઈ પાણીમાં તો બી નીકળી ગઈ એમ
હા એ તો પાવર હોય એટલે પછી કાઢી
છે, ને અ જે સુપર ઈકો મોડ આવે ને તેમાં નહી ઝીપ મોડમાં ચલાવી પડે એટલે પાણીમાં પાણીમાં છે, તે સુપર ઈકોમાં શું જે સ્લો થઈ જાય ગાડી સ્લો થઈ જાય ને એટલે મતલબ જલ્દી ચાલે નહી જીપ મોડમાં છે, તે એને પાવર સારો મળે ને મોટર ને તો તરત જ નીકળી જાય એટલે પાણી બેટરી સુધી અને મોટર સુધી પોહોંચે નહી એટલે અ સીધી નીકળી જાય પાણીમાંથી
હા એટલે એક્સ્ટ્રા પાવર મળતો હોય જીપ મોડમાં એમ
હા એક્સ્ટ્રા પાવર મળે એટલે અને પેટ્રોલમાં તો શું છે, કે સાયલેન્સર તમે બચાવો સાયલેન્સર ગમે તેટલું બચાવો પણ જો એર ફિલ્ટરમાં પાણી ઘુસી ગયું તો પછી પતી ગઈ વાત પછી તો કશું ના થાય પછી એન્જિન ખોલાવીને તમારે સા
હા એ એમાં આપણે શુંતી તો એ પાઈપ ભાઈ ને આપડે ઊંચું કરી દએ તો ના ચાલે
ના ચાલે ને હવે એટલું તમે એટલું ચાલે જો સાયલન્સર સુધી પાણી હોય ને અંદર ઘુસી જ તુ હોય તો એટલું ચાલે પણ જો એર ફિલ્ટર સુધી પાણી હોય અને તમે જવા દો તો પછી એર ફિલ્ટર માંથી પાણી જવાની શક્યતા ખરી હવે અમારી સામે અહિંયા બસ વાળા એ મતલબ ટ્રાય કરી પણ એને શું છે, કે એન્જિન નીચે અ અમુક અ પાણી સુધી જ જતું રહેે એમ વાંધો ના આવે પણ પછી બો પાણી ભરાઈ ગયું ને એને રા તે કાઢવાની ટ્રાય કરી ને એટલે બસ ઉભી રહી ગઈ એટલે આખી રાત અહિયાં જ અમારી જગ્યાએ મતલબ સામે રસ્તા ઉપર ઉભેલી હતી.
ઓહો એ તો એવુંતો હમણાં પણ એક કેસ જોયો મેં કે બસ આખી નાણામાં ફસાયેલી હતી. અને ઉપર બસ ને ઉપર ચડી ગયા હતા. ટીમની રાહ જોતા બચાવ કામગીરી ચાલુ હતી પણ હવે એનો વિચાર નહીં આવ્યો કે આટલું બધું પાણી ભરેલું છે, એક સુ
બપાલું એક વેત એ આખી બસનો ખાલી બોલો
ઓહો હો એટલું બધા
હા તો એમ લઈ જવાની શું જરૂર હતી
કડાય હા એ વાત તો સાચી અમારે અહિયાં તો પાણી ટાયર સુધી હા.
ખબરના હોય કે કેટલું ઊંડું હશે કે હોય કે બેચાર તો ખબર તો હોય જ
ત અડધા ટાયર સુધી અડધા ટાયક સુધી પાણી હતું ને તો બી એ લોકો ડરતા હતા કાઢવાથી. પછી અમે લોકોએ કીધું જો ફોર વ્હીલર જતી રતી હોય ફોર્ચ્યુનર ને એવી બસ વાળાનેું વાંધો. એટલે પછી એ રીતે. લગભગ દસ બાર બસોની લાઈન થઈ ગઈ હતી તો ધીમે ધીમે ધીમે અમે કઢાવી ને. તો એ લોકો જતા રહે આગળ.
હા સરર તો સારું આવી રીતે.
હા બસ અને એક ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર. વાળો શું છે કે રાતે. ફૂલ પાણીમાં મતલબ છોકરા હતા નાના નાના. તો એ લોકો મસ્તી એ ચડ્યા હતા તો શું છે કે ફોર્ચ્યુનર જોરમાં ત્યાંથી મતલબ દૂર. પછી હોર્ન મારીને આવતો હતો ફૂલ જોર માં. તો હોન મારીને આવતો હતો આવતો હતો અને. જયારે બસ ઉઊભી રહી હતી ને જે જગ્યાએ અમારે અહં. ત્યાં જ બાજુમાં ફૂલ પાણી હતું તો. ત્યાંથી એને મતલબ કાઢવાની ટ્રાય કરી તો ત્યાં. જરાક ધીમી પડી ગાડી એટલે પગ એ પણ બંધ થઈ ગઈ. અને એ ફુલ્લી ઇલેક્ટ્રોનિક ગાડી એટલે ફોર્ચ્યુનર. એટલે દરવાજા પણ લોક થઈ ગયા બારીઓ. પણ લોક થઈ ગઈ ખાલી એકજ બારી ઓપન થઈ એનાથીું. એટલે એ લોકો અંદર થી બારી માંથી નીકળ્યા અને મતલબ. કુમારીને લઈ ગયા.
ઓહ તો કોને કીધું તું આવવાનું આવીતે હેરાન થવાનું ખોટું.
હવે જેમજી જનરેશન ને એટલે શું છે કે આવ. બધી મસ્તી કરવાની એ લોકો ને બઉુે.
હા એ તો છે જ. એમાંજ કોઈ સવાલજ નથી પણ હવે માતા પિતા. સમજ બાળકને ચાવવીના રીતે. ચલાવાના દેખાય એમને.
તબે. હવે આ વખતે લગભગ એને ખર્ચો આવશે બે ત્રણ લાખ રૂપિયાનોો ત્યારે મા બાપ ને સમજ. પડશે કે આ રીતે ના અપાય એમ
એજ ને અને હશે પાછા કોલેજ ના સ્ટુડન્ટો
હા બધા કોલેજ વાળા જ હતા નાના મતલબ વીસ થી પચીસ પચીસ ની આજુબાજુ ઉંમર ના હતા.
અને પાછું ક્યાં વરસાદ સારું કામ ત્યાં કમ્પ્લીટ હોય ને રસ્તા ત્યાં પણ કઈ નક્કી નાખ્યા ખાડો પડી ગયો ઊંડો વરસાદ આવે ત્યારે
કારણ કે પાણી તો ગમે ત્યાં જવાની જગ્યા કરે જ એટલે કદાચ પોળું થઈ ગયું નીચે તો તોડી નાખે પાણી એના પ્રેશર થી તો પણ ખબર ના પડેવર
વરસાદના સિઝન માં બહુ સાચવી ને હવે અમારે અહીં જે આ બિઝીએસ્ટ હાઈવે છે, ને તો સુરત કામરેજ બાજુ બહુ બીઝી થઈ જાય હાઈવે વડોદરા બાજુ તો ત્યાં શું છે, કે તમે મતલબ પાણી ભરાયેલા હોય ને તો લોકો જવા જ દે કે પાણી માંથી નીકળે પણ અંદર એટલા બબે ત્રણ ત્રણ ફૂટ ખાડા હોય ને જયારે ગાડી અંદર પડે ને ત્યારે ખબર પડે કે ઓહ આમાં આટલો ઊંડો ખાડો આવી ગયો અને ક્યારેક પુલ ઉપર કે એવી રીતે પાણી ભરાયેલા હોય. તો રિસ્ક જ નહીં લેવાનું કારણ કે ગાબડું પડી ગયું હોય. અને થોડુંક બી જરાક રહ્યું હોય અને એ પડવાનું બાકી હોય ને આપડી ગાડી પડી. સીધું નીચે નદી ના પાણી દેખાય. એવી રીતે ઘણી વખત અમારે અહિયાં પુલ છે, તેમાં થયું છે. એટલે બઉ સાવચેતી રાખવી પડે આવી રીતે વરસાદ પડે ત્યારે.
હા એ તો છે, અને આ વરસાદનું પાણી જે ભરાઈ રહ્યા છે. જે એમાં પણ આપડું કારણ છે, ને વાત કે આપડે જે કચરો ફેલાવતા હોઈએ છીએ એને સ્વચ્છતા જાળવતા નથી એ બધું મેન એના કારણે તો આવી રતે વરસાદ ન પા પાણી ભ પાણી ન નિકાલ ઉપરથી ઝડપી થાય.
હા એ વાત તમારી સાચી છે. કે પાણી આપડે કચરો જ્યાં ત્યાં નાખીએ પ્લાસ્ટિક કે આ કે તે. તો એ વસ્તુ શ છે, કે જ્યાં પાણી નો નિકાલ થતો હોય ત્યાં આવીને કી જાય અને ત્યાં જામ થઈ જાય એટલે પાણી ત્યાં ભરાવાનું ચાલુ જ. થઈ જાય એટલે ધીમે ધીમે ધીમે કરીને પાણી બધું. ભેગું થાય અને ત્યાં એ એરિયામાં પૂર જેવું સંકટ થાય જાય. એટલે મેઈન કારણ તો આપડું જ છે, પણ હવે લોકો સુધરે કે કચરું જ જ્યાં ત્યાં ના નાખે ગવર્મેન્ટ તો બહુ કે છે, કે સ્વચ્છતા અભિયાન ચલાવે છે, કે એવા બધા પણ લોકો મતલબ માને ત્યાં સુધી એનો કશું ના થાય એમ.
હા એ વાત તો તમારી સાથે જ છે, કે લોકો સમજશે નહી ત્યાં સુધી કોઈ નિવારણ આવશે. ન એક સીધી વાત.
બરાબર છે.
હછું કે વરસાદ પણ આવે.
તમારે ત્યાં એટલું બધું પાણી તમારે ત્યાં એટલું બધું પાણી ભરાય છે, કે નહી?
ના ના અમારે તો વરસાદ જ કે પડે છે, પાણી ભરાય.
અમારે છેલ્લા બે હાજાર સત્તર માં એક વાર વરસાદ પડ્યો હતો એવ કે પૂર જેવી સ્થિતિ થઈ હતી તો પૂર તો નથી જ આવ્યું અને અમારે તો અમે જે વિસ્તાર માં રહીએ છીએ ને તો એ વિસ્તારમાં એટલું બધું. છે કે પચીસ ઇંચ સુધી વરસાદ પડી જાય ને તો પાણી સોસાયટીમાં ના આવે. બેક ના મારે એમ આગળ જ જતું જાય એવા વિસ્તારમાં રહીએ છીએ.
બરાબર છે એટલે સારું છે અમારે અહિયાં તો પચીસ ઇંચ તો બે ત્રણ દિવસ પડી જાય.
હા આ કદાચ આખી સિઝનમાં પડે તો પડે એટલો.
હા હા હા અ અયા તો પાણી મતલબ બઉરા બહુ પાણી પડે અમે તો